આયો આવાજ
હાલો
આયો આવાજ
હનઅ
એ તો એમ પૂછતો તો તમારે એરંડામ ચેટલા વાર પોણી પાવું પડે એમ
તઈણ થી ચાર દન પાવું પડે
તમે જો પોણી પાવા તમે જતા હશો ન
હ અ
હઅ હાલ તમારે લાઈટ ચા દિવસની હે કે પાવર ચારનો હે દિવસ નો કે નાઈટ નો
રાત નો હે
રાતનો હે એમને
હમ્મ
બરોબર તમારો રોજડાનો ત્રાસ સે રોજડા આવે
રોજોડા આવે હેન
બરોબર અમાર તો ઓદરા મારા ઓળશ્યા
ઓ આદરા અમાર નઈ આવતા રોઝડો બોહુ આવે.
અમારે તો તા ગપ્પા મારીયે ને એટલે વાદરા બોઉ મારા ઓ છે અમારે વાંદરા લોઈ પી જાય.
અમારે તો રોચડો બોઉ હોય હે.
હોયો વન ને?
ખાઈ ખાઈ ન કેટલું ખાય પણ હેડ-હેડ કર ને એટલે પાડી નાખે બધું.
હું ભાંગી નાખે?
હમ, હમ, વાયેલું પાડી નાખે એટલે.
હમ, હમ, બરોબર એટલે જાનવરોનો ત્રાસ હ એમ ને?
હમ,
બરોબર, તો એક કોમ કરો ને
હા,
પેલું ચાડકા મશીન આવે ખબર ને
હમ,
ચાડકા મશીન મૂકી દો તો
ઈ પણ આમો એમાં કોન આપડે એમ મેળ આવે એમ નહી, કીધું પણ ખોટું
કરંટ બરંટ આવે, આ ના થાય કોઈ.
હ, હ, ના પણ અત્યારે અવે કેવું બધાં મૂકે જ છે ને કે દિવસે નઈ મૂકવાનું.
રાત્રે-રાત્રે-રાત્રે ચાલુ કરી દેવાનું, ચટકા મશીન હને એ ખાલી પણ રાત્રે જ ચાલુ કરવાનું દિવસે ની કરવાનું.
પણ અમારે ત કેવું હોય ખબર હે?
હા,
પોણી પાવા, જો બધા આવે ઓમ જાતા હોય આસપાસ અડી જાય. ચાલુ હોય રાતે એટલે રીત, ઈ માટે.
એટલે તમારા અવર જવર રેતી કે ત્યાં આગળ કોઈક આવતું જતું હશે ને?
હમ, ઓરા ઓર રાખવા આવે એવું થાય ને એટલે
બરોબર, હા, તો હાચી વાત, તો તો ભાઈ ના મૂકાય. ચાલુ આમ તો ન કર, ચાલુ કર દો ન તો ચાલે એમ. તો પેલા જે આમ ચાટકા મશીન છ ઓમ કશું થાય નેઈ આરે ચાટક કો આવે ને એટલે સાઈડમાં જતા રે રહ્યા, બીજું કશું ના થાય એમને
બઉ ઝાટકું ના આવે ખાલી.
હમ, નોર્મલ જ આવે.
આ કલાકથી આ ના થઈ જાય મોણસ નો
હમ, હમ, હમ,
ઈ માટે નકર ચાટકા મશીન તો મેં લીધો.
હા, એટલે અર્થિંગ જેવું આવે એમ જેવા કેય
હલો!
બીજું કોર રસ્કા બાજરી વાવાની ઈચ્છા બીજી
ના, રસ્તા બાજરી તો વાવાની જ જોઈએ રસ્કા બાજરી તો વાવવી હે, રસ્કા બાજરીનો તમે ભાવ પૂછીને કહો. બીજું શું?
બીજું કોયો ની કરવું? બીજું કોય ની કરવું?
બીજું શું કરીએ કો? હવે તો ઈચ્છા તો આમ તો એવી અતી મારી તો
હા,
કે ઓર્ગેનિક ખેતી કરીએ ઓર્ગેનિક
તો ચાલે થાય તમાર પૂરા?
ઓર્ગેનિક ઓર્ગેનિક આવ ને ઓર્ગેનિક ખેતી
હમ
આખું બધું બનાવાનું કમ્પ્લેટ અને મનાય પછી એનું જે વાતાવરણ હે ને એવું વાતાવરણ ક્રિએટ કરવાનું વાતાવરણ ક્રિએટ કર્યા પછી ઓર્ગેનિક ખેતી કરવાની જેમાં પ્લાન્ટસ વાવાના અલગ-અલગ
હા
જેમ આપડે અલગ-અલગ ખા મતલબ ફળફળાથી વાવીએ ફળફળાથી વાવા ની એના પછી મશરૂમ આવે મશરૂમ આવે ખબર મશરૂમ?
હમ-હમ
એ મશરૂમ વાવાનું ત મશરૂમ માર્કેટ બારના બાંગ્લાદેશમાં બહુ જાય
હા.
હમ્મ, એટલે મશરૂમ વાવાનું, એના પછી કોઈ ગની વખત અ બીજું કોઈ વ વ પેલુ હુ કહેવાય, લાલ કલર નું આવે એને હુ કેવાય ને હું તો ભૂલી ગયો. એક લાલ કલર નું આવે ને એેલું આપડે.
કયુ? હા.
બીટ, બીટ આવે ને બીટ, લાલ કલર નુ એ બીટ વા વ, હ બીટ વાવાનાન
પસી શાક ભાજી વાવાની એને બધું. પ્લાનિંગ કરું હું, હવે જોઈએ હુ થાય.
અનો બાજરી કેટલા વિગા કરવાની?
બાજરી ઈચ્છા હે, તઇ નહી ગામો તો કરવાની હે ઈચ્છા, ત્રણ વિગા તો કરવી હે.
તઈણ ગમ તમા કોરા બિયારણ કેટલું જાય?
એમકે ગામમાં અમારે બિયારણ જતું છે, કેટલું જાય બિયારણ તો તમારે જતું હોય એટલું જાય ને. કેટલું જતુ હશે અંદાજે? કનો બે-બે કિલો બીજે બે કિલો તો જોઈએ એટલે છ કિલો જેવુ જુવે.
હમ્મ
યારા
એટલે તમે એટલે આપડે તમે આથારે પહેરો, કે ટ્રેક્ટરમાં?
હે!
હું એટલે આપડે તમે હાથ થી ફેરો કે પેલા ટ્રક્ટરમાં? એવું
ટી આવો ને કલટી
હમમ, હા એ આમાં નાખી જવાનું બેહે
હો, એમાં નખાય દેવાનું. એટલે ઓટોમેટિક થઈ જાય.
હમ્મ, પડી જાય
હમ્મ, તમને આવડે બિહારતા?
ત્યાર તો મને ની આવડતું, પણ મારા આપાને આવડે.
બરોબર, તમને ની ફાવતું.
હમ્મ હમ્મ
કોઈ દાડ ટ્રાય કરીયો પેરવાનો?
અ કો દા કર્યો નહી ચમકી એ, હરખુબ પ્યારે એની ઉગે બૂગે નહિ પહ લોચા વાવી ગયા પાહે
હમ્મ હમ્મ હમ્મ, બરોબર, કપાસ રોપતે તો આવડતું હોયે ને?
હમ્મ, એ તો ભાઇ આવે કાપાસ રોપટે
બરોબર હમ્મ હમ્મ હમ્મ.
ઇ ફાવ પણ, ઇ વાવતા ન એટલે પ વધુ ના આવે વાવોલ એટલે હા? પાગવી કોણ તરી ચાલી વગા આવો.
ઓહ ચાલી રકા વાવ એવું ને?
હમ્મ, પોતમાં ભાગે.
બરોબર પોંચમા ભાગે ચાલી વીમાં આવતો નોર્મલ દમન કે હો મડ હો એ નોર્મલ જેટલું થાય ચાલી પચા મડ થાતું હસે બધામાં? બે વીગા થઈ ને
વિઘે એડા હોય એળ હારા કોણ એડા કવ
બરોબર હઉ તો મારા ઓર છે વજન બહુ હો પકડાય
નઈ?
ભૂલમાં બો જ્યાં કરે
કેટલા વીઘા ના?
ચાર કે પાંચ વિઘાના.
પોચ વઘા ના એમ? તો વિધે વિઘે પચા મડ થયા ને?
હમ્મ.
તો સારા જ ખ્યા કે પચા છેલા તીનસો ચારસો રૂપિયા ભાવ હતો કક પડતો
અમાર ગોરા સાડી ચારસો રૂપિયા
બરોબર તમે હાડી ચારસો હતા એમ?
હમ્મ હમ્મ.
હમ્મ હમ્મ હમ્મ હમ્મ, બરોબર. ના ના તો તો હારું જ કેવાય ને?
ગઉ હારા થાય.
હમ્મ હાડી ચારસો એટલા એ બસો પુણી બસો મન એટલે ખા ખાસા ના એરંડા તો તો બઉ થ્યા.
હમ્મ કઉ ખાસ છે પણ પોચમાં ભાગ્યો હોય એટલે શું ભાગમાં આવે.
તમાર તો પચા મણ આયા હોય છે ભાગેને પચા મને એ નહી આયા હોય ચાલી મડ જેવા આયા હસે.
કવાના ચેટલા આયા હસે, બ ચાલી મન જેટલા.
હ ચાલી મડ આવે ને પચા મડ બસો હો એટલે. પોચવા ભાગે ચાલિ મડ જેવા આવે ભાગે, હમ્મ હમ્મ.
એટલે ઓશું આવે કોણ
હમ્મ હમ્મ હમ્મ.
કોઈ નઈ આપડે બાર મહિના ખાય એવા નેકળી જાય ક કહ અમે વેખતા નઈ કદી ખાવા રાખો.
બરોબર.
ગમે તે એટલા થાય પચા મણ થાય કે હો મણ થાય વધારે થાય તો હગાવાલા આલો એવું હોય.
બરોબર, વેચવાના નહી એમ?
હમ્મ, કવ ની વેકતા.
હમ્મ બરોબર. જે સંબંધી હોય ને એમને આલદો એમ ને?
હમ્મ સબંધી હાલો હ.
હ સંબંધી પણ પૈસા તો આલતા જ હોય ને યાર.
હમ.
હમ.
ચમ કે અમે બાજરી વાવતા નહ બાજરી વાવી એટલે હમને બાજરી આવેલે અમારે હાટે કઉ હલવા પડે.
હાચી વાદ કારણ કે આપડે કોઈ ન ફન તો બે ના રેવા
હમ એમને એમ તો ના લેવા ને કોઈ ન.
હમ આપ આપ
હમ.
સાચી વા
બોલો બીજું તો કોઈય તમે કોઈ કોઈ નવું હોય ખેતીમાં કે ભઈ. આ વસ્તુ કરીએ ક નવું કરીએ તો એ પ્રમાણે પગ વિચારીએ નવ.
તમારે જમીન કાઢી તરે કે રેતાડ?
એમાં તો કાળી જમીન.
કાળતરમાં એરંડા બઉ થાય.
એરંડા થાય પણ એરંડામાંયાર મજૂરી કરવા વાળું કોઈ નઈ. એરડા મો મા જો વહેણવા પડે ત થી ચાર વાર તો વહેણવા પડે ન. હ ત્રણ થી ચાર વાગ લેનો પછી કઢાવા ટાઈમે બાજુ લાવવાના.
રેના આમ તો વાર ના થાય. કો કોચા હોય તો હરા હોય તો કોણ ઓસસા આપડે બે જણા હોય તો ચાર થી પાંચ દિવસ થાય વેણવા.
પણ ગભા રહી જાય યાર આપડે તમે આપડ ધંધા ચાલુ કોમે ચાલુ હોય. બીજું કોમે ચાલુ હોય. અને ખેતી નું થાય એટલે ખેતી નું તો આપડે શેર જલ્દી થાય નહી.
હમ.
પણ તો યા તો જેવું ટાઈમે થાય એ મમ્મી પપ્પા હેન્ડલિંગ કરે છે. કરે જાય જોઈ જાય કે ભાઈ ખેતીમાં શું કરવું શું ના કરવું એમ.
બરોબર તે.
એટલે ખેતીમાંય રીતનું હોય હે, પણ અવે તો ચેવુ ઓ તો ખેતીમાં કોઈ લેવાનું નહી.
હમ હમ.
હાચી વાતને?
સાચી વાત પણ શું કરું, બીજા પાણ્યા ના હોય તો ખેતી કરે ને.
હજી વાત મમ્મી પપ્પા આપપડા ખેતી કરે જાય કારણ કે ખેતી જમીન હે. અઢાર વીઘા જમીન હ તો શું કરે આપડા ખેતી તો કરે, હમ.
ખેતી ઇન્ટ્રેસ હોયને અમુક ન નોકરી ઇન્ટ્રેસ હોય.
હમ હાચી વાત આ.
એવું કરે ત. જેમ ઇન્ટરેસ્ટ હોય એમ કરે આતો
હા, ઈ તો એ જ હોય ને બીજું ખેતીમાં બીજું તો હુ થાય જે રીતે હવે સેટ થાય એ પ્રમાણે કરી જઈએ.
આમજ એકલી ખેતી જ કરો.
હમ. પણ અત્યારે તો હવે, ખેતી કરતા ત્યાસો મારું મળે ગયા.
હ, બેસ હ ચારથી પોવા જ છે?
બરોબર ચાર વસને.
હમ.
બરોબર ચીલી દો હલે.
દુ તન થી ચાર આલે કોણ અઠવાડિયે- સો થી હાત હજારનું દૂધ થાય, દસ કે દસ દહાડે.
લ એક ભેંસ કેટલા લીટર દૂધ કાઢે,
એક ભેંસ પોણ ત્રણ હાડા ત્રણ લીટર.
એ મીટર એમને
પણ કોઈ દિલવાળા ફેટ નહી હાલતા હા
ચેતલા પેટ આવે દહ બાર પેટ
એટલા નઈ, નેટ આવે કોણ સો હાથ ફેટ આવે.
હલ ડેલી વારા તો આ બધા ચેવાં ખબર હે? ખાવાવાળા થઈ જયા હમજો વા
અ આહ
કે ખોણ ખવરડાવો, ખાણ ખવડાવો તો ય ફેટ ન આવતા.
હમ હમ હમ.
ખોણ ખબડાવે તો અેક ફેટ વધે.
તો તમે રસ્કો વાવતા હ છી ને તમારે તો બેસો હોય, તો ભ રસ્કો વાવો પડે તમારે
હ , રાજકો આવો હન
અને રસકો એવી ગોબી એવી કરો તો લોકોને થોડું ઓછું જાય પે કોકીસ તમારે ઓછી લાવવી પડે.